કાવ્ય.
હેલો.
હલો.
આયો અવાજ.
હ કાપે પણ
હવે કપાઈ ગયું કેમ છો કો મજામાં.
બસ મજામ તમે.
બસ અમે મજામાં શું કરો છો?
બસ આર
એમ જો ચોખ્ખા વાતાવરણમાં આ કારયા એપ્લિકેશનમાં વાત કરવી હોય ને તો ચોખા વાતાવરણમાં કોલ કરવાનો આ પંખા નો અવાજ પછી આજુબાજુથી કોઈ અવાજ ના આવવો જોઈએ
એવુ એમ
હ ને થોડું ઉતવાળું બોલવું પડે ના કે શું એ કે ના કે ના કે પૈસા નહી આવતા એમ બરાબર સારું તો તમે અમદાવાદ ગયાતા ફરવા તો ક્યાં ક્યાં ફર્યા તા
કાંકરિયા તળા
બરાબર કાકરીયામાં શું શું જોયું તું?
હવે એ તો ખબર નય પણ યાદ નય કોન તમે કોન તો મને યાદ આવે
હા તો હું તમને જણાવું અમે કાંકરિયા તળાવમાં ફરવા ગયા તા
આ હા.
તો ત્યાં પ્રાણી સંગ્રહાલય હતું.
હા.
ત્યાં નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ જેમ કે વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, વરુ બરાબર આ મ મગરો હતા ઘણા બધા વાંદરા હતા. પછી નાના મોટા પક્ષીઓ હતા
હ.
બરાબર પક્ષીઓ પોપટ, ચકલી આવા જે કહેવાય ને અલગ અલગ પ્રકારના બધા એર્યા હતા
આપણન બીક ન લાગે
બીક તો ડરીયે હા ડરિયે તો બીક લાગવાની જ છે, ને
એવું એ
હા ડરવું તો ના જોઈએ કારણ કે એ તો બધા પાંજરામાં હોય બધા
અમે કીધુ વાઘ વાઘ કયડે તો
ના ના એ તો બધા શું પાંજરામાં હોય તો કશું કોઈ પ્રોબ્લેમ નઈ
હ.
બરાબર તમે કઈ જગ્યાએ ફરવા ગયેલા છો ક્યાં ક્યાં ફરેલા છો
અમે નડાબેટ
નડાબેટ ત્યાં શું હોય છે.
ત્યાં મોટું મંદિર હોય છે.
બરાબ
મડેશ્વરી માતાનું
બરાબર.
ત્યાં જોવાલાયક સ્થળ મસ્ત છે, બસ અમી કઠકણે ગયા તા કોન એમ તો અંબાજી ગેલ અંબાજી, બાળારામ, કોટેશ્વર
બરા અંબાજી ગયેલા છો?
હા અંબાજી અંબાજી જેલા વર્ષો થઇ ગયા પણ જેલા
બરાબર ડુંગરા ઉપર ચડેલા છો?
હા ચડેલા
ઉપર જઈને દર્શન કરેલા છે, માતાજીના
હ કરેલા.
બરાબર પછી અમે ગયેલા છીએ હું બે વખત ગયેલો હું મુન શ્રવણભાઈ જ્યાં તા. એક વાર પહેલી વખત બસ મ જયા હતા.
એવું એમ.
હ પછી મારા બેટા આજુબાજુ પેલા હોય ને લૂટણીયા, ઓયથી ઓયથી પરસાદ લઈ લો ન ઓયથી પરસાદ લઈ લો આમાં એટલે પેલા કે હેડો કે મુ તમન રસ્તો બતાવું.
ઓવે.
મેં કીધું હસે હેડો તાણ રસ્તો બતાવશે.
હા.
રસ્તો બતાવે પછી કેવાય અહીંયા થી પરસાદ તો તમારે લેવી જ
લેવી જ પડશે હોય તો.
કીધું હવે તાણ શું કરીએ પછી લઈ લીધી પચાસ હો રૂપિયાની પરસાદ.
હા બરોબર મતાન ચડાઈ.
હા માતાન ચઢાઈ એટલે પેલી વખત તો મુ ન સરવણભઇ જ્યાં તા. ને બીજી વખ ખત મુ ને કૂણ જ્યાં તા વિપલો વિપુલ. મુન વિપુલ જ્યાં તા ફર
મુ ઈયથી બે દન ની જેેલી પપ્પા હારે.
બરાબર.
એક વખત અ એક કુર્સી કાકા હારે જ્યત અમી. વીવા પછી, અને પછી હમણાં ફઈ વીઝા ફઈ પપ્પા ન મુ ગાડી કરલી હત તી નેવાહમાં અથી બતા જે લર તો પણ
બરાબર.
અમી બધ્ધ જ્ય ત.
હમ્મ હમ્મ.
મજા આઈજીતી કોન.
બરાબર.
હવે વડી જાશ જાર અંબાજી માં કેશી કે હવે તમી આવો તો જાહ.
બરાબર પછી બાળારામ જ્યાં ત.
હ બાલારામ એ જિલ્લો.
બરાબ
કોટેશ્વર એ જલા કોટેશ્વર કો. કોટેેશશ્વરજી અલ મુ યાદ જ ન ય તો ખાસસી હતી હોજ.
કોટેશ્વર તો આ બાજુ ચોક આવ્યું ને.
એમણાં ને એમણાં જ છે બધું.
ના ના કોટેશ્વર તો દ્વારકા બાજુ ચોકાય.
તો એ હમણાં હમણાં મંદિર જયું કેને કોટેશ્વરી ઈ શીખ તો.
આ એ હશે બાળા રોમને એ બધું હશે વિશ્વેશ્વર.
હ વિશ્વેશ્વર હશે તોું ના વિશ
હા વિશ્વેશ્વર નદી હે અહિયાં.
એવુ એમ.
હ નદી જાય ખ બીજું કોઈ નહી, નદીમાં ના આવું હોય તો નાહી શકો તમે મજા આવે એવું છે.
હા મજા આવે.
હમ. બીજે કયો ફરેલો?
નિનીશ્ચય જદ નહીં.
ઘર સોડ્યું જ નહી એમ.
કરસોડ્યું જ નહી બાજરી વાટી ગણી એ.
ડોવાની ને ખાઈ પી ને મજા કરવાની એ હારું જ છે ત.
હ ત ચાર ભેંસો દો એનો દૂધ ભરાવો આવો પગાર લો.
બરાબર ખેતીમાં શું શું કરો.
મગફળી પેલી તા કરતા.
ત્રણ તટ પેલા.
હમ તમ કટ ચાર તમાકું તો લઈ લીધી તો વાર થી.
જીરુ લઈ લીધું.
હવ જીરુ ય લઈ લીધું. જીરું મ મગફળી હવે વાઈસ કો બીજું હવે વરસાદ. પડવાની રાહ જોઈ હિ. વરસાદ આવે ને તો બધું થાય હ તો થાય નક શું થાય.
સાચી વાત છે વરસાદ પણ એટલો જ જરૂરી છે.
હમ જરૂરી છે.
હમ હમ બરાબર. સારું મેં તમને આ એપ્લિકેશન શીખવાડયું ને.
હા.
એ જે નેચે ધોળા કલરનું પેલું ચોકડી હતી ને.
હોવે.
એમાં નંબર લખી ને ગમે એ તારો કે તાર ભાભી નો છે મારો નંબર છે. પરેશ ભાઈનો છે સાગર ભાઈનો હૈ. પછી અનિતા નો હે આપણી અનિતા પેલા. પિંકી હે તમાર.
અ એનું કરેલું.
આટલા નંબર અહી બધાનું કરેલું હોય ને જેને કરેલું હોય ને એનો જ ફોન થાય. અને બે એન હોમ હોમે પૈસા મળે. જે વધારે બોલે એને વધારે પૈસા મળે. પછી ચોખ્ખું બોલવાનું અવાજ.
કરું પડશે.
હા બોલ બોલ.
તો અરે કોઈ બોલ બોલ કરવું પડે ને તો અમે એ વખત ના વાપડે એ સાર કે.
કરવું પડે થોડું ઊંચા અવાજે બોલવાનું હોમે અવાજ જાય એ રીતના. નક પહિ આપણને પૈસા ના મળે હ ચોખ્ખો અવાજ. બેગ પાછળ. હા બેગ્રાઉન્ડમાં અવાજ ના આવવો જોઈએ.
હા. હારું હડો ચાલુ કરો અત્યારે બેલેન્સ કરાયુ હે.
એવું છે એમ બાર મિનિટ બોલવાનું કેટલા.
બાર મિનિટ.
હમ બાર મિનિટ બોલવાનું એમાંથી પચા હો રૂપિયા મળે. એક મિનિટ આ મતલબ એક વખત વાત કરો પચા હો રૂપિયા આવે.
અવે પછી એના વ્યક્તિને વળી ફોન થાય.
હવ થાય.
થાય ને.
હ થાય પણ અલ્ટરનેટ કરે તો હારું.
હા બરોબર.
પડે અલ્ટરનેટ કરે તો શું કઈ ખબર ના પડે. ચક્કર આવે.
કડા બોલવુંય શું પછી.
આવી રીતના પર્યાવરણ વિશે ધારો કે જુઓ. અ પર્યાવરણ છે તો કે પર્યાવરણનું આજે લોકો ખરાબ કરી રહ્યા છે. તો કઈ કઈ રીતે પર્યાવરણ ખરાબ થાય. તો આ હા લોકો ધારો કે રિક્ષામાં કેરોસીન પેલા નાખતા બરાબર તો વાતાવરણ ખરાબ થાતું વાતાવરણ ખરાબ થાય તો આપડ રોગ થાય.
તો રોગ થાય.
બરાબર તો ધીરે ધીરે એ પ્રશ્નો સોલ થયા એમ. તો આજે ગેસ આવી ગયું.
ગેસ આવી ગયું.
હમ પણ અવે કેવું છે કે બીજું જોવા જઈએ તો કોઈ ફેક્ટરીઓમાંથી જે ઉપર જે ધુમાડા જતા હોય. ફેક
હા હોવે હોવે.
પછી બોઉ ટાઈમ થઈ જાય સાધન ને સાધનમાંથી ધુમાડો નીકળતો હોય.
હમ.
તો એ મુ પર્યાવરણને નુકસાન થાય પર્યાવરણને નુકસાન થાય એટલે આપણને નુકસાન થાય.
હા અ નુકસાન થાય.
બરાબર તો આવી રીતનું હોય છે એમ.
હમ એના ઉપર એક દોહરો રણ જાગે કામ પડેને તગ ધરતી ધૃજતી, મોજું ફરતી, મરદ કસુંભલ રંગ ચડે એવું બધું નઈ આવડતું પણ એટલું આવડ્યું.
હમ હમ બરાબર. સરસ જોરદાર એ દોહો છે?
હા એ પેલા જો અવે યાદ આવ્યું રસિકા કોકો નહીં આવ્યો હતો.
હા હોવે ખબર.
ફોટા જોયા હતા?
હમ ફોટા જોયા હતા.
અહીંયા ઘરે આવ્યાં હતા. એ ખલી મળવા આવ્યાં હતા.
બરાબર આ વાત ને નોકર સ્તરીય હશે એવુ.
અવે શું સોભરા ની કલાક ફરી આવ્યાં હતા તે કોણ?
બરાબર.
આવ.
એટલે રાત રોકાણ હતા કેમ ને.
ના એમને આયા. રેખાબૂના કરી જતા ભેગા થવા.
હમાચાલ લે
સમાચાર લેવા હોય અહંથી જઈને પછી હોય હણાય શું. છોભના નહીં આવ્યા છોભના નહીં આવયા પછી ફોન આવ્યો શોભનાનો.
હમ.
હ કે તમે આવો ભેગા થાવા પછી અમે જે ભેગા થવા. ભેગા થઈને પછી કલાક પરી રોકણ આપખવાને આવતા રે અમે એ ઘરે ફોટા પાડ્યા. દોરાઈન
હમ હમ બરાબર.
હ એન તો હાડીઓ ઉઠાડે હોડી હાડી આલીકને હા હું ને અને વઉને બી એન આલી હતી.
કેને આલી
જો માસીસી આલે તે શોભનાન હાહઈ આલે તે એક યોગેશની હોવુ ને આલી અને એક રસિકા ખાન ભવુને આલી.
બરાબર.
સેમીને આરતી બુની હો હો રૂપિયાલ્યા હવે જે એટલે કોક તો આલવું પડી બધા આલ્યું એટલે.
હમ.
બસમી આલી હાડ હો હો રૂ રૂપિયા બેને આલે કસમ હોતા એને પચા પચા પાસા આલ્યા સુપનાંન હો રૂપિયા હવે આપડે એમના લેવરાય તો નહી પણ તોય લઈ લીધા.
હમ હમ બરાબર હા એતો ત એવું છે. એ મૂલ તો વાહવાયા કે
વાહ વાય જ ને હા એટલે જ ને.
હમ. બસા હઉ અમે કોમે છેને હવે ફેર જવાનું છે ને હવાલ બીજો એક માલ ઉતારવાનો.
એવ છે આપે લહાન હ હાર હાર હલો.
પણ બધા પૈસા કાઢવા પડે.
ના કાટવા જ પરસી તારા
એ શિયાલ ન તો
ના ના બરોબર કેડેમ હારું છે.
આમ હારું કોઈ હાલ કોઈ એવું એટલું બધું નહી આમ.
કોમ ઓછું હોય તો ઓછું થાય આમ.
ફમ એટલે શું મમ આપનું જ કરવું હવે. તો હ કાલ કે કેટલું કોમ ખેચી કોમ ખ
એવું પાર્લર વાળાનું ચાલુ કરવાનું ત
આવું હવે તણી ચાલુ છે.
એવું
એ કાલ ચાલુ કર્યું તું તે કાલ નો દાણો કાલ ખાશુ પણ ખેંચ્યું આજે થોડું ખેંચ્યું બપોર પછી જવાનું છે વળી કાલ પેલો વેલા માલ ઉતારી ને પછી મોડા એમના જાહુ
ઓ ચાલે.
હમ.
પપ્પા આવીહે
પપ્પા અત્યાર આયા.
એવું એમ
બાર આ છોક બપોરો હતો અ જયા
હ હારૂ હારૂ લ
હમ બીજું કો
બસવંતી હૈ
રેડી હવે ફોન કપી દે પાસ હ થઈ રવાય બાર મિનિટ થઈ જાય તારે ગમે ને ફો કરવો હો ને